હલો શું મિત્ર મારો અવાજ તમને આવે છે?
હા આવે છે.
શું કરો છો?
બસ બેસીને આરામ કરું છું, તમે શું કરો છો?
બસ હું પણ આરામમાં જ છું, કેવું ચાલે આજ કલ
પડી રહી છે તમારા બાજુ નથી ગરમી,
છે અમારા બાજુ પણ થોડી ગરમી છે વરસાદ ન થોડું વાતાવરણ છે એવું છે,
બરાબર
તો શું મિત્ર તમેમે હવે ફ્રી છો?
હા
હા તો જો તમે ફ્રી હોય તો આપણે ફિલ્મો અને મનોરંજન વિશેની થોડી ચર્ચા કરીશું તો, તમે પણ મારી સાથે ભાગ લેેશો થોડી ચર્ચા કરવામાં?
હા ચોક્કસ મિત્ર આ ખુબ જ અ ઇન્ટરેસ્ટિંગ વિષય છે મને પણ ફિલ્મો જોવાનું બહુ મજા આવે છે
હા તો આજે આપણે ફિલ્મો અને મનોરંજન વિશે ચર્ચા કરીએ આજના સમયમાં મનોરંજન દરેક વ્યક્તિના જીવનમાં મહત્વનો ભાગ બની ગયો છે અને દિવસભર ના કામ એ અભ્યાસ અભ્યાસ પછી લોકો મનોરંજન દ્વારા માનસિક આરામ મેળવે છે ફિલ્મો તેમજ સૌથી લોકપ્રિય માધ્યમ છે ફિલ્મો માત્ર મનોરંજન પૂરતું જ નથી પરંતુ તે સમાજને સંદેશ પણ આપે છે ઘણી ફિલ્મો શિક્ષણ દેશભક્તિ પર્યાવરણ અને સામાજિક મુદ્દાઓ પર આધારિત હોય છે સાચી વાત એ છે કે કેટલીક ફિલ્મો આપણને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે સંઘર્ષ અને સફળતા ની વાતો યુવાનો માટે ખુબ જ ઉપયોગી બને છે ભારતમાં વિવિધ ભાષાઓમાં ફિલ્મો બને છે ગુજરાતી હિન્દી તમિલ તમિલ તેલુગુ અને અન્ય ભાષાઓની ફિલ્મો લો લોકો ખૂબ જ પસંદ કરે છે અને હા અને હવે ઓટીટી પ્લેટફોર્મ ના કારણે લોકો ઘરે બેઠા ફિલ્મો અને વેબ સિરીઝ જોઈ શકે છે તેથી મનોરંજન વધુ સરળ બન્યું છે અને ઘણા બધા એવા હવે તો મોબાઈલ નો મોબાઈલમાં પણ જોઈ રહ્યા છે અને અપ મનોરંજન કરી રહેછે તો શું મિત્ર તમાર તમે એવી કઈ ફિલ્મ જઈ હોય જે તમને તમારા જીવનમાં સફળતાની માર્ગે દોરી હોય અને તમારામાં સારા વિચારો લાવ્યા હોય એવી કઈ ફિલ્મ તમે જોઈ સે
હા મિત્ર
તમે જેમ કહ્યું તે એમ મને પણ ફિલ્મો જવાનું ખુબ જ
શોખ છે દિવસમાં ત્રણ ચાર મુવી તો હું આમ જ જોઈ લઉં છું અ અને જોઈએ તો તમે કીધું તેમ
હમ
જીઓ હોટસ્ટાર છે જી ટીવી છે એવા ઘણા બધા પ્લેટફોર્મ છે જેના પર આપણે
મુક્તમાં મનોરંજન કરી શકિએ છીએ જોઈ શકિએ છીએ અને તમે જેમ કીધું તેમ જે એવી ઘણી બધી એ ફિલ્મો હું જોઈ છે જે મને સારા વિચારો તરફ આગળ લઈ જાય છે અને આજકાલ લોકોના જીવનમાં ફિલ્મો અને મનોરંજન નું ખુબ મહત્વ વધી ગયું છે મિત્ર
હમ
મનોરંજન જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જો માણસ સતત કામ જ કરતો હોય તો એ થાકી જાય પરંતુ મનોરંજનથી અને મનને તાજગી એવી રીતે કામ કર હો તો એનો તણાવ પણ ઓછો થઈ જાય છે.
ફિલ્મો અને મનોરંજન માત્ર સમય પસાર કરવાનું સાધન નથી. પરંતુ તે સમાજનું પ્રતિબિંબ પણ છે. ઘણી ફિલ્મો આપણને જીવનમાં શીકવે છે.
સમાજની સમસ્યાઓ વિશે જાગૃત કરે છે અને નવી પ્રેરણા આપે છે.
હ.
આપણે જે જોઈએ છીએ ફિલ્મોમાં તે જ આપણે પછી કરવાનું પણ મન થાય જે સારા સારા વિચારો આપણા મગજમાં ઉત્પન્ન થાય છે. જેમાં ઘણી બધી ગેરહસરોપણ છે જેમાં ગુંડા ગીર્દી હોય છે. પ્રેમ હોય છે એમાં પણ આપણે લીન થઈ જઈએ છીએ તો એ પણ થોડું સચ ભી નહી જો જોઈએ. મને તો પ્રેરણાદાયક ફિલ્મો ખુબ જ ગમે છે એવી ફિલ્મો જોઈને મહેનત કરવાની અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે.
એમાં એવું છે કે પ્રેરણાદાયક ફિલ્મો આપણને બતાવે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત અને મહેનતથી સફળતા મેળવી શકાય છે. ઘણી બધી ફિલ્મો સાચી ઘટનાઓ પર આધારિત હોય છે. જે આપણને જીવનના મૂલ્યો સમજાવે છે. અને મારા મિત્ર કેટલાક છે જે એક્શન ફિલ્મો ગમે છે એ લોકોને કેટલાક ને કોમેડી ગમે છે.
હ.
કેટલાકને રોમેન્ટિક ફિલ્મો ગમે છે અને કેટલાકને ઐતિહાસિક ફિલ્મો ગમે છે. તું એમાં જોયું જઈએ તો દરેક વ્યક્તિની પસંદગી અલગ અલગ હોય છે. કોઈને હસવું ગમે છે તો કોઈને રહસ્યમય કથાઓ ગમે છે અને કોઈને ઇતિહાસ વિશે જાણવું ગમે છે.
હ.
આજ કારણ છે કે કે ફિલ્મોના ઘણા બધા પ્રકારો બને છે જેથી દરેક પો દરેક ને પોતાનું પસંદગીનું મનોરંજન મળી રહે છે.
આજકાલ ફિલ્મો સિનેમા હોલમાં જોવા ઉપરાંત મોબાઈલ અને ટીવી પર પણ સરળતાથી જોઈ શકાય છે. જેમાં હું મોસ્ટ ઓફલી મોબાઈલમાં જવાનું પસંદ કરું છું. કારણ કે થીએટરો છે જે હોલ સિનેમા હોલ છે. એમાં પૈસા અને ટાઈમ વધુ ઉપયોગમાં થાય છે. અને આપડે જો મોબાઈલમાં જોઈએ તો આપણે ગમે ત્યારે આપડને કામ હોય તો એ અટકી અટકાવી શકીએ અને પછી જ્યારે ફી રેશું ત્યારે પણ આપડે એ જોઈ શકીએ છીએ. તો ટેકનોલોજીના વિકાસને કારણે હવે લોકો ઘરે બેઠા પણ ફિલ્મો અને મન અને મનોરંજનનો આનંદ લઈ શકે છે. તેના કારણે સમયની બચત થાય છે, અને પોતાની અનુકૂળતા મુજબ મનોરંજન મનાવી શકે છે, તો શું તમે કોઈ એવા થિયેટરમાં ગયા છો ફિલ્મ જોવા?
હા, મિત્ર તમારી વાત સાચી છે, ગયા દિવસોમાં જ અમે એક ફિલ્મ જોઈ આવ્યા હતા. જિંદગી વંસ મોર અને એમાં અમે જે મવી જોઈ અને ઘણી બધી મ અવ એ મજા પણ આવી આનંદનું પણ હતું, અને શીખવા જેવું પણ હતું, એમાં ઘણી બધી શીખવા જેવું હતુ એ જે આપણે જીવનમાં ઉતારી શકીએ એવું પણ હતું, અને ફિલ્મ સફળતા માત્ર કલાકારો પર જ આધારિત નથી સારી વાર્તા, સંગીત અને કેમેરા વર્ક પણ એટલું જ મહત્વનું ધરાવે છે, સંગીત સંગીત વિશે વાત કરીએ તો ઘણી ફિલ્મોના ગીતો વર્ષો સુધી લોકોના દિલમાં રહે છે, અને અને તમે કીધું એ રીતે કે ઘણા બધા મિત્રો છે કે અલગ-અલગ ફિલ્મમાં રસ ધરાવતા છે, કોઈ ને હસવું ગમતું હોય છે, કોઈને ડાન્સ ગમતો હોય છે, કોઈની સિંગિંગ ગમતો હોય છે. એવા ઘણા બધા ઓપ્શન છે. અને હા વધુ ઈસાબ કર્મ અથવા યોગ્ય સામગ્રી ધરાવતી ફિલ્મોનો નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે, તેથી માતા-પિતા એ બાળકો શું જોઈ રહ્યા છે, તેના પર ધ્યાન આપવું જોઈએ. બરાબર મનોરંજન હોવું જોઈએ. પરંતુ તેનાથી શિક્ષણ અને જીવનના મૂલ્યોને નુકસાન ન થવું જોઈએ. ફિલ્મો દ્વારા વિવિધ દેશોની સાંસ્કૃતિક અને પરંપરાઓ વિશે પણ જાણ મળે છે., અને હા ઘણી વાર ફિલ્મો પ્રવાસને પણ પ્રોત્સાહન આપે છે, સુંદર સ્થળો લઈને લોકો ત્યાં જવાનું વિચારે છે, કેટલાક લોકો ફિલ્મોને સમયનો બગાડ માને છે, તમે અને મારા મતે મર્યાદા પ્રમાણે ફિલ્મો જોવી સારી બાબત છે, જો આપણે આખો દિવસ માત્ર મનોરંજનમાં જ પસાર કરીએ તો નુકસાનકારક પણ બની શકે છે. એટલે સંતુલન જરૂરી છે, કામ અભ્યાસ અને મનોરંજન વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ. અને ખાસ કરીને જે રોજ કામ કરતા હોય છે કા તો નોકરી કરતા હોય, એવા વ્યક્તિ માટે એક દુઃખ અનુભવાય છે, પણ જ્યારે એક ફિલ્મ જોવા એને મનોરંજન થતું હોય તો એક ચોક્કસ ફિક્સ ટાઈમ હોવો જોઈએ, જેથી આપણે મનોરંજન કરીને આપણા મનને શાંત કરી શકીએ છીએ અને આજના સમયમાં તો ઘણી બધી એવી ટેકનોલોજી આવી ગઈ છે, તો આપણે તમે કીધુ એ રીતે ફોનમાં જોઈ શકાય છે, આપણે જયારે જવાનું હોય ત્યારે જોઈ શકાય પરંતુ થિયેટરમાં તો આપણે ટિકિટ લેવી પડે છે, અને કાતો ટાઈમ પેલા પહોંચવું પડે છે, તેમાં ગણો ગણો ટાઈમ જતો હોય એના કરતા મોબાઈલમાં પણ એવી સારી ફિલ્મો શકીએ અને આપણા જીવનમાં ઉતારી શકી છીએ, અને એવી ફિલ્મો અમુક જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. જે આપણના જીવનમાં ઉતારી શકી છીએ. અને મનોરંજન જીવનને ખુશહાલ બનાવે છે પરંતુ જવાબદારીઓ. પણ એટલી જ મહત્વની છે. ભવિષ્યમાં ટેકનોલોજીના વિકાસ સાથે ફિલ્મો વધુ આધુનિક બને છે. અને હા. અને તમે શું તમારા બાજુ એવી કઈ ફિલ્મ ના લીધે કોઈ. નુકસાન થયું હોય એવું કઈ છે.
હા મિત્ર. અમારા બાજુ પણ એવા ઘણા બધા વ્યક્તિઓ છે નાના નાના બાળકો છે યુવાનો. છે કેવા. મોબાઈલમાં અને મોબાઈલમાં જ લાગી રહેતા હોય છે જેમાં ઘણી બધી. ખરાબ ફિલ્મો પણ જોતા હોય છે અને. એની સાઈડ ઇફેક્ટ પણ એના પર ખૂબ અસર પડી છે એવું લાગે છે. કેટલીક ફિલ્મો એવી હોય કે સોશિયલ મીડિયા પર. ની સામગ્રી બાળકો અને યુવાનો માટે યોગ્ય હોતી નથી.
દરેક ફિલ્મ કે કાર્યક્રમ દરેક ઉંમરના લોકો માટે યોગ્ય હોવું. એવું જરૂરી નથી તેથી પોતાની ઉંમર અને સમજ મુજબ. યોગ્ય અને સારા સંદેશવાળી ફિલ્મો જોવી જોઈએ. પરિવાર સાથે જોઈ શકાય તેવી ફિલ્મો ઘણી. વખત વધુ સારું અનુભવ આપે છે. તો મિત્ર ફિલ્મો અને મનોરંજન જીવનને રંગીન બનાવે છે. તનાવ ઘટાડે છે અને ઘણી વખત સારા વિચારો તથા. મૂલ્યો પણ શીખવે છે પરંતુ તેનો. સંતુલિત અને જવાબદારી પૂર્વક ઉપયોગ સા. ચા અર્થમાં લાભદાયક છે.
હા મિત્ર. તમારી વાત સાચી છે અને હા તમે મને જે ટાઈમ આપ્યો એના માટે હુ તમારો આભાર. માનુ છુ.